હા અવાજ ની આલે ને જાતા જ કોલકાટ થઈ ગયો.
કેમ? બાર મિનિટ થઇ ગયેલી.
ન થાય.
એવું બંને ખર કેટલા મારે મેદ
અગિયાર જ થાય અગિયાર.
તો ને દસ મિનિટ ઉપર તો થ, હા.
તો સાતસો કયુ, સાતસી.
સાતસો પં પચીસ થાય.
અમળે ની.
હાછ પછી એટલો ના મારામ ની બતાડે તારામાં બતાડે કેટલે થાય કે. હમ્મ.
થાય છે. એટલે અગિયાર જ હોય.
તો. હમ્મ, દસ મિનિટ થઈ જાય તો બી ઘણું. મેં તા વ વે કે તણ દિવસ થી એક બી ટાસ્ક કર્યો નહીં કહીએ.
મેં કરેલો બસ કરું કરું કરી ને ભૂલી જાવ. એક દિવસ તમારા સાંજે ફોન આવેલો ને એમાં ફોન તઈ મમ્મી હું નીકળવા નો હતો તો બસ લેટ થાય ગ્યું તો મેં કીધું હા ફોન નહી કરું એમ કરી નહી કરેલો.
અ.
હમ્મ.
તારે એકને શાંતિ કેટલી મને જ ખબર ને. મન ને ઘર મે કારે કરેલો ફોનતન કા કરેલો એ ભૂલી ગયો હું.
અ હમ્મ.
હમ્મ, હવે તાર કેટલા થઈ ગ્યા?
આઠ.
આઠ થઈ ગ્યા? વાંધો નહીં આઠ થયા તોબી ઘણા કહેવાય.
બે રૂપિયા મારે નાઈ ગયા. અ મેં હમણાં મારા એકાઉન્ટ નંબર ને હું નાક્યું.
હા તો આવી ગ્યા ને?
અમે રાહુલને
અને કેટલા વટા કેટલા વટાડયા ટોટલ?
ટોટલ કે કે ના ના આજ છે? ઉપર હહે કે?
હા.
હાલો, પેલા ની સ્ટોટલ આની ઉપર રહી ને?
હવ, કેટલા છે?
વીસ.
કેટલા?
મન ની ખબર.
ખાલી વિસ તું ભઇ સ્ક્રીન શોર્ટ મોકલજે મારે સાતસો વીસ? ઓ ત્યારે તો થભવા ના દેખલે હમણા કટ કરી ફોન ને ડાયરેક્ટ એમ ઓલા કાપી ને.
એ હો કરું.
હમ. હમ સાત વીસ કેરાર આટલા બધા અમા.
ની થાતું કઈ.
હા કઈ ન પછી ફોન કપાઈ જાય તો સ્ક્રીનશોટ મોકલ જો નેદેખવું છે કેટલા થયા.
હ દેખ લીજો મન ની ખબર પડતી.
મન નથ ખબર પડતી એમ કરી કરી ને ઉપર નથ ખરી ગઈ ને?
નીરેે.
અદ મને હ લાગે સ એટલા બધા કઈ દીધા.
ખાસ કેટલા થ એની ખબર વિસો હે.
હ કેટલે?
વીસ.
એ જેટલા એટલા પણ આયા તો ખરા ને? લાને છત થી સૌદનેતાડી તારા બધી એટલા વતાડી રાજકીય ચૌદ દિવસની અંદર નખાઇ છે મારામ થ એમ લાગીને તળેરું .
તમે દેખ લ હ
હા હા.
હા.
આ લેર
એટલે મારા
એ બેંક છોપડીમાં પપ્પા નંબર ને બેંક ચોંપડીમાં પપ્પા નંબર એટલે પપ્પાને ડાયરેક્ટ આ
હ એમાં
હ.
કેવાય આવી જત સારું કેવાય બે રૂપિયા
હા તો કે કુનામાં આયા મેં કીધું મારામાં આયા.
મારાંત કલા મે સાંજે આઠ વાગ્યાના મેં તાજ આઠ વાગ્યાેનું બધી ડિટેલ લાગી બાર વાગે અગિયાર કે સાડા અગયાર વાજે અગિયાર વાગ્યા દિ કહીયા.
હે?
તારત તરત જ ને કઈ જયાર હ હમ
મ દ તારેના કઈ ગ બેરક
માર તો તરત નાખેલા બે ત્રણ કલાક પછી નાખેલા
મારે વ હમણાં હમણા રખાઈ ગયા. મેં ખાલી ડિટેલ કરીેશન કર્યું જેટલા નક ગયા.
હ.
પણ તમાં ગૂગલ પે ચાલે ને ફોન પે?
મારે ફોન પે ચાલે.
હ તે ચાલે કે એમ
ચાલે જ છે પણ મારામ નહી ચાલે માર ભી તારે જ જ છે. પપ્પા નામ જ ચાલે છે હમ.
મારી મા બાપાનાાલે
પણ અમે બધું સારું કર યુઝ કર વધારે
ઓ ફોન પે ચાલ કરે બધા પૈસા ખાતા વપરાય જહે
પણ મારા મોબાઈલમાં થોડું ચાલે પપ્પા નામ ચાલે કઈ કામ હોય એમાં તો કરી લેવાનું.
હા હું દી મા આગમેથીકા મા પપા ક હ મા પપ્પા નામ તે પપ્પા ના ફ
એ
ફિંગર લો કરી મળ મેલ્યા્યો
અ ત્યારે મારે મારે એ નંબર બધું મારા ઉપર કરે છેંડ હું જ કરું બધું એટલે મને ખબર પાસવર્ડને બધું
આવડે
મારે પિન નંબર ન બધું મારા નામથીજ છે બે જ નંબર નાખે છેજરે કેનીજ ઈચ્છ પૂરો થાય ઉધર પતા
હા
હમ
હું શું વિશે અત લહાવ તમ બધા ફોન કરતી હ
હમ હ મનેત્ર મૂળાતે આશે ને મને ત મ તું મો હટે ગેેલે છે ને એક વાર ના સાડત્રીસ ઉતને પ્રશ્ન ઝીરો થઈાય ને પછી મને લાગ્યો હું અ મ હટી ગયેલું પણ કાલ પાછ રાહુલે મને રાહુલે કીધું પેઆઉટ નો ઓપ્શન આવી જત હ
બધાને પૈસા નકાઈ ગયા એમ કેતો હું પાસ ચાર રહું હલો કઈ ગય ચાર કરો મારા પૈસા નકાઈ ન ન કઈ
હ
બધાની ગ્રુપ માં મેસેજ કર્યા કરે તમ બધા ક્રીનશોટ પાડીને નહી મોકલાવેલો
હા
ત હું ક બધ રતુ ના દે આવી ગયા રાહુલ ના દે ગયા ત મારા ક ન વિચારતીલી
એક જ દકને કઈતા ખબર પડે
તે મેં ટાસ્ક પૂરા નહી કરેલા અને ચેક પણ નહી કરેલા
નહી નહીં હું બીજાના બીજારના ફોન આવી ને તારા મારાાણ આવે રાહુલ આવે બીજા કોઈને આવતા નહીં
ના તમે ત્રણ ભાઈડાના ત આવે
ટવીિન કે
તા
હું રાહુલ ને કહું ધ હમે ગ્રુપમાં કરેલા કોણ કઈ ન છોરી હતી ખબર ન યાર
હે
હ ફ્રી કોઈ ફ્રી હોય તોમ કરીસેજ કર લ તો આવી ગે તોી કર
હા મેં વાંસેલો મેસેજ
હ રીજ શું કરે પડ કઈ રાહુલના કે રાહુલ નને કે એ એક કામ હોય. તને કર તું કઈ કામ હોય શું કરું ફ મેસેજ
હા તો એમ તમારે એટલા થઈ ગયેલા ને
હ અને વધા ત્રણા જ જણાના છે. તારો છે ને રાહુલ ન છે ને એકબીજ એક ઋતુરાજ નો છે.
ઓહો
પણ મારે ના ફોન દેવો આ કેટલા અઢાર થઇ જાય એમાંથી નવ જ કોલ કરેલા છે બીજા જીરો જીરો.
મારે બે જીરો બતાડ છે ખાલી બીજા તેને
હમ મારે અડધા કરેલા છે ને અડધા જીરો જીરો છે હેમ જ છે.
કરીની
હમ એક એ કઈ ન‌ઇ જેટલા બી થાય એટલે હમ જેટલા બી થાય એટલા ઘણા છે કયો કી ખરે પેલા હમણાં તીશ પૂરા કરી. એ
એલે ચોપડા પણ લઈ લીધા ખાલી ઇંગ્લિશ નું નથી લીધું.
હું છે ને સવાર ના પૈસા લઈ લ આવ પણ હને ભૂલી
હે
ચોપડા માં નામ લખી લઈ ને આવું હ તો ભુલી જાવ સપ્તામે આવી ને યાદ આવે તો શું કરું નામ તો લખેલો નહી હોય. એમ શ્યાાર ના લખી છેને બીજા બાકી પડ્યા હજુ
ઓ
હ કમ કંપલ્સરી ન ના મુનિકર મને
કઈ ના સંસ્કૃત વાળા ના
હા
એક ભગવદ્ ગીતા
હા ભગવદ ગીતા એ ખબર છે પણ કઈ અધ્યાય એ ભૂલે ખબર નઈ. બે છે ભગવદ ગીતાના એક છે સ્વ વન વાળાનું જેમને વન ક ટુ વાળાનું છે બીજું આપણું છે.
તિ સેમ પાણી એ આલુ સેવું આરધ્યા? એક મિનિટ હો મોટાપ પાણી આ
હલ્દ
એનસ સોપના બજ ન બેનાખીએ બે એટલે મેં કીધું નાના કરવાનું વારી ખડો ગઈ છે કી ઉપર ચડીએ આ વાસી ભારે જાડેખએ હમ પાસ વા ગીયા બંધ ગયા? હલો! હલો!
હલો, હલો! હલો, હલો,
હ